હ.
હલો.
કેમ છો તમે?
મારું
હા બરાબર સંભળાય છે બોલો.
હેલો. સંભળાય છે બોલો. તમારો અવાજ નથી સંભળાતું બેન મને.
હા.
હલો.
મને મને બરાબર સંભળાય છે.
હા હા હવે આવ્યો તમારો અવાજ.
હા.
હા. હમ.
બસ જો મજામાં.
બસ જો મજામાં. છોકરાઓ ના ખર્ચા અને એમાંથી જ ઊંચા નથી આવતા. હા મેં બી સાભળ્યું છે આજકાલ બાળકો ના શિક્ષણ ન ખર્ચ ખુબ વધી ગયો છે નહી પેલા જેટલો ખર્ચ થતો હતો હવે તો તેની તુલનામાં ઘણી વખત વખત વધારે થઈ ગયો છે હવે કાલે જ મારા પાડોશમાં એક છે ભાઈ તે કહેતા હતા કે તેમના દીકરાની સ્કૂલના ફીમાં દર વર્ષે વધી રહી છે. તો ગયા વર્ષે જે ફી હતી તે કરતાં આ વર્ષે લગભગ પંદર ટકા વધારું ચૂકવું પડ્યું એમને.
બાપરે પંદર ટકા એટલે તો ખુબ વધારે કેવાય.
તો એ જ વસ્તુ જ. એટલો પગાર વધતો નથી. ખરેખર. ફીઝ દર વખતે વધ્યા કરે છે.
ને એક જોઉં કે મારા પણ બે દીકરાઓ છે પણ પે એ તો અત્યારે તો મોટા થઈ ગયા પણ એ લોકો વચ્ચે ખર્ચાઓ હતા ને ને આજે હું
જે માતા પિતાને ખર્ચા કરતા જોઉં છું ને મને એમ થાય છે કે પોણા ભાગ ન પગાર તો એ લોકો ના ભણતર પાછળ જ જતો હશે. હા સાચું કહ્યું, એ લોકોના કપડા એટલા મોઘા, બુક્સ
પાંચસો પાંચસો રૂપિયાની એક ટેક્સ્ટ બુક આવે ને ઉપરથી સરકાર દ્વારા જે પ્રેશર આપવામાં આવ્યું છે આ એક્ટિવિટી બેઝ એજ્યુકેશન એમાં એક એક મોડેલ બનાવવાનો ખર્ચો બે થી ત્રણ
ત્રણ હજાર રૂપિયા આવે છે હવે એ સામાન્ય માણસ તો કેવી રીતના કરી શકે. ખરેખર આ સાચું કહ્યું તમે કે ખાસ કરીને જે મધ્યમ વર્ગના લોકો છે જેમ આપણા જેમ છે તે માતા પિતા માટે તો આ બહુ મોટી ચિંતાની વાત છે કારણ કે આ સ્કૂલ ફીજ નહીં હોય પણ હવે બચ્ચું સ્કૂલ પછી ટુશન એ જાય છે પછી ત્યાં ટ્યુશનના ચોપડા કે પુસ્તકો લે છે બીજા પછી અન્ય કંઈ ખર્ચ આવે છે કે ટ્યુશનમાં બી કરાવે છે પછી સ્કૂલમાં બી એક્ટિવિટી ફીસ લે છે પછી સ્માર્ટ ક્લાસ ફીસ લે છે કે પછી એન્યુઅલ ફંક્શન આવી જાય છે વચ્ચે તો એના બી ફીઝ લે છે કે તમારે કોશચ્યુમના આપવાના કે અલગ અલગ જાત જાતના ખર્ચ ઉમેરાય છે તો પછી આ ખર્ચ લાવવાનું કાંથી કારણ કે જેમ તમે કીધું સેલેરી તો વધ નહી મળે તો આ બવ આ બહુ ચિંતાની વાત છે મધ્યમ વર્ગ માટે.
હા એકદમ સાચી વાત ને એ તો ટ્યુશન ને બધું તો ઠીક સાઈટ પર પણ બાળક કોલેજમાં તો કરા તે ને આવી બધી એકસ્ટ્રા એક્ટિવિટી શીખતું જ હોય છતો પણ મા બાપ એને એકક્સ્ટ્રા ક્લાસીસ ના પૈસા આપીને મોકલે છે હવે એની ફી કદાચ મહિનાની હજાર થી પંદરસો રૂપિયા હોય અને બાળક જતું હોય હારડલી ચાર થી પાંચ દિવસ હવે એ તમે વિચાર કરો કે એક કલાક ખાલી કરાટેના દાવપેજ શીખવાના ત્રણસો થી ચારસો રૂપિયા ને એન દર વર્ષે લેવલ આપી આપી આપીને પછી બ્લેક પેન્ટ થાય પણ પછી જો એ લાઈમાં જો સ્પોર્ટની લાઈનમાં જો આગળ જતું હોય ને તો મા-બાપે કરેલું ખર્ચું લેખે લાગે. પછી જો એનો કઈ ઉપયોગ જ ન થવાનો હોય તો એક જાત તો એ વેસ્ટ ઓફ મની જ છે એટલે આજકાલ માં- બાપને એવું લાગે છે કે હું મારા દીકરાને ખુબ ભણાવું સ્પોર્ટસમાં પણ મોકલું સ્વિમિંગમાં પણ મોકલું સિંગિંગમાં પણ મોકલું. ડાન્સિંગ પણ શીખવાડું પણ પછી એક કહેવત છે ને જેક ઓફ ઓલ કિંગ ઓફ નલ. એના જેવું થઈ જાય છે પછી જે એક્સટ્રા રીડિંગ જે સૌથી મહત્વનો
વનો મુદ્દો છે કરિયર માટે કે હું તો કઉ આખો જીવન માટે જ એ એજ વસ્તુ ખોરવાઈ જાય છે.
કોઈ પણ વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા બુક રીડિંગ કરતા જ નથી. એ મને જરાક બવ દુઃખ થાય છે. કોઈ છોકરાઓ ચોપડી ના વાંચતા હોય ને એ જોઈને મને બવ દુઃખ થાય છે.
સાચું કહ્યું હવે મારા જ એક ઓળખીતા છે અહીંયા તેમના દીકરાના માટે તેઓ એ ક્રિકેટ કોચિંગમાં એ અમને ક્લાસીસ શરૂ કરાવી તો હમણાં અઠવાડિયું જ થયું છે કદાચ હવે એ દર મહિને લગભગ અઢી હજાર રૂપિયા ફી જાય છે એ લોકોની કોચિંગની જે ફીસ છે તે અઢી હજાર રૂપિયા છે હવે મેં એમ બી કીધું કે શું જરૂર હતી આની અરે કોચિંગ તો હવે શું જરૂર તમે અહીંયા નીચે બચ્ચાઓ રમે છે એની સાથે બી જો ક્રિકેટ રમે છોકરું તો શીખી લે છે એમાં તમારે ક્લાસીસ નાખવાની કંઈ જરૂર જ ન હતી ખોટા અઢી હજાર રૂપિયા ખર્ચ કરવાના. એમ કે છે કે હવે બાળકના ભવિષ્ય માટે આ જરૂરી છે કે એમનું પર્સનાલિટી ડેવલપ થાય છે તો હવે એ થયું શું કે એક બીજું છોકરું અમારા સોસાયટી માંથી જતું હતું તો તેને જોઈને એમને બી નાખી દીધું કે છોકરાએ કીધું હશે મમ્મી ને પપ્પાને કે મારે બી જવું છે કોચિંગમાં જવું છે હું વધારે સારી રીતે શીખી લઈશ તો હવે શું કે આજકાલ કોમ્પિટિશન પણ એટલું વધી ગયું છે કે માતા પિતાને બાળકોને એક્સ્ટ્રા ક્લાસીસમાં મોકલવા પડે છે ખાલી જોઈને કોપી કરે છે. બીજા ને માત્ર સ્કૂલમાં જ ભણવાથી પૂરતું નથી રહેતું એ લોકોને થોડીક શોબાજી બી કરવી પડે છે કે હા મારું છોકરું આ ક્લાસીસ જાય છે કે કરાટે ક્લાસીસ જાય છે કે ડ્રોઈંગના ક્લાસીસ જાય છે તો આ બધું મને એવું લાગે છે કે ખોટું ખર્ચો છે એ લોકોને થોડુંક ટાળવું જોઈએ કે આ બધું શોબાજી થોડી ઓછી કરવી જોઈએ.
હા એકદમ સાચી વાત હા જો ખર્ચો થતો હોય ને યોગ્ય દિશામાં થતો હોય ને તો એનો કોઈ પ્રશ્ન
પ્રશ્ન જ નથી કે જો એ બાળકે ડિસાઇડ કરી લીધું હોય કે ભાઈ એને સ્પોર્ટ્સમાં આગળ વધવું છે, કે એને મ્યુઝિકમાં આગળ વધવું છે
તો મા બાપ એના માટે પૂરતો ખર્ચો કરે એ વ્યાજબી છે. પણ આજે હું કહું હવે ક્રિકેટનું ઉદાહરણ આપું તો અમે પણ અહ એક જગ્યાએ પૂછેલું, જે કોચિંગ રેગ્યુલર કરતા હતા ને એ લોકોને કે એ લોકોએ ઈસ અચાનક થી બે ત્રણ વર્ષ પછી કોચિંગને ક્રિકેટ એકદમ બંધ કરી દીધું કોચિંગ ક્લાસમાં જવાનું, એટલે અમે એ લોકો એને કારણ
કારણ પૂછ્યું કે તમે કેમ કોચિંગ બંધ કરી દીધું? તો અમે એમ જણાવ્યું કે મારા છોકરાને આવડે છે તો બહુ સરસ
રમે છે પણ ઘણું સારું, પણ આગળ રણજીત ટ્રોફી જેવી ટુર્નામેન્ટ રમવા માટે ને
ને એમાં સિલેક્શન થવા માટે અમારી પાસે એ લોકો એ દસ લાખ રૂપિયા માંગ્યા.
હવે અત્યારે એ લોકોએ એમ કીધું કે અત્યારે દસ લાખ રૂપિયા માંગ્યા છે, આગળ જતા એય કેટલુંય આપવું પડશે. કાલે ઉ ઠીને સિલેક્શન થશે મોટી, ટુર્નામેન્ટ રમવા જશે, એટલે એમાં એવો કેટલોય ખર્ચો આવશ કે જે અમારા પરિસ્થિતિની બહાર છે, એટલે આવું આગળ એટલે તમે લાઈન સિલેક્ટ કરો. તો હું એમ કઉં છું કે સ્પોર્ટ્સમાં જો છોકરું જતું હોય ને તો ગ્રુપ સ્પોર્ટ્સની જગ્યાએ ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્માં જાય ને તો એને કોમ કોમ્પિટેશન ઓછી નડે છે, અને આગળ જલ્દી આવે છે. ગ્રુપ સ્પોર્ટ્સમાં શું થાય કે તમારી સક્સેસ માટે તમારે બીજા દસ જણ ઉપર ડિપેન્ડ રહેવું પડે. કોઈ દિવસ દસ જણ સાથે તો ચાલવાના જ નથી. એટલે એ રીતના જો તમે કોઈ સમજી વિચારીને ખર્ચો કરે પેરેન્ટ, જે તો લેખે લાગે. પણ તમે બધામાં જ તમે જ
જ જવા જાવ, તો એક તો ઓલરેડી આટલા ખર્ચા વધી ગયા છે, મોંઘવારી વધી ગઈ છે તો થોડું મેનેજમેન્ટ કરીને, હવે હું હું જોઉં છું કે શાળામાં શિક્ષકો એક બાળક પાછળ એટલી બધી મહેનત કરાવતા હોય છે
તો જો છોકરું વ્યવસ્થિત સ્કૂલમાં ભણી લે ને તો હું તો એમ કહું છું કે એને ટ્યુશનની ટ્વેલ્થ સ્ટેન્ડર્ડ સુધી જરૂર પડતી જ નથી. પણ એ વાલીઓએ સમજવું જોઈએ કે એના બાળક પાછળ કેવો કેટલો અને ક્યારે ખર્ચ કરવો જોઈએ. આ એક હું બહુ દ્રઢપદે માનું છું.
સાચું કીધું તમે. પણ મને એવું લાગે છે કે, તમે ગમે તેટલું સારી રીતે વાંચતા હોય સ્કૂલમાં, પણ હવે મેથ્સ ને સાયન્સ એવા બે વિષયો છે કે તમારે એમાં ઘરે જઈને થોડીક પ્રેક્ટિસ કરવી પડે, કે થોડુંક સમજ જવું પડે. હવે હું જયારે નાની હતી, તો મારા પપ્પા આઠમા સુધી મને ભણાવેલું, પછી થોડુંક અઘરું થઈ જાય ગણિત વિષયમાં, ત્યારે ટ્યુશન લેવું જ પડે છે. તો મને એવું લાગે કે કંઈ નહીં હવે એક-બે અલગ-અલગ ટ્યુશન જો લેવું. પડે આપણે કોઈ વિષયમાં, તો લઈ લેવું બી સારું. કારણ કે, એ મૂંઝવણમાં આપણે રહીએ અને ઘરે જ આપણે બેઠા બેઠા સોલ્વ કરવાનું વિચારે તો, કદાચ આપણને અઘરું લાગે એ વિષય. તો જેમ તમે કીધું કે, જો ખોટા ખરા દિશામાં તમે જો પૈસા વાપરો અને ખર્ચો, કે તમારા છોકરાનું ભવિષ્ય અહ એમાં સુધરશે. તો પછી એ વસ્તુ એ ખર્ચ કરવું બી જરૂરી છે.
હા હા, એ વાત સાચી. અને હવે ટ્યુશન જવા કરતા બી, અહ જે ઓનલાઈન ક્લાસીસ ને બધું હોય છે ને એમાં અહ ફિઝિકલ ટ્યુશન એટલે એના કરતા ઓછી રેટ હોય છે. અને એમાં આવવા જવાનો સમય પણ બચી જાય છે. આ તો શું એક કલાક ટ્યુશન હોય, તો બાળકે અડધો પોરો અડધો પે કલાક પહેલા ઘરેથી નીકળવું પડે, અને ક્લાસ પતે પછી ના અડધા કલાક પછી આવે, એટલે એક કલાક ના ટ્યુશનમાં બાળક ના બે કલાક જાય. તો ઓનલાઈન ટ્યુશન નો તો તમારા
તમારા પૈસા પણ બચે, સમય પણ બચે અને તમે આરામથી અહ તમારું ઘરે બેસી તમે તમારું કામ કરી શકો. તો સારું તમારી સાથે આ વિષય પણ વાત કરીને ખુબ આનંદ આવ્યો અને જાણકારી મળી. બીજી વાર આવા વિષય સાથે ફરીવાર મળતા રહેશું. ધન્યવાદ. ધન્યવાદ આવજો, આવજો.